હલો.
તમને આવે છે મારો અવાજ.
હા આવે છે.
હા તો ટોપિક મેં બોલું કે તમે.
કઈ નઇ તમે બોલો.
શું અ. એલિયન ખરેખર અસ્તિત્વમાં હોય શકે તમને કેવું લાગે.
અ હમે તો અત્યાર સુધી માનું ત્યાં સુધી તો ન જ હોય. હા કે બીજી દુનિયામાં હોય જે કઈ એલિયનની દુનિયા હોય ત્યાં હલો. એમ તો શક્ય નથી જ હોતું કારણ કે કોઈ દેશ જોયું નહી. કે અનુભય પણ નથી એટલે
હમ્મ તમારી વાત સાચી જ છે મે બી એવું જ મેં આનું કેમ મામાં ના હોય કારણ કે એ ના હોય તો આપે દુનિયા હજુ ખલાસ ના થઈ ગઈ હોય એને આને ના મારી નાખે બધાને ખલાસ મારવા ને એવું જ કેવાય કે જેમ આપડા બ્રહ્માંડ એક નહી ઘણા બધા સાત કે એટલા આપડી ગેલેક્સી છે બ્રહ્માંડ છે તો એમાં પણ અવ અસ્તિત્વ હોય શકે કે મનુષ્ય જેમ પૃથ્વીમાં છે એના બીજો પણ ગૂણો હોય શકે ને એમાં પણ મનુષ્ય હોય શકે આપણને શું ખબર
હા હા એજ ને હમ્મ. અને જ્યાં સુધી જોઈએ નઈ ને જ્યાં સુધી લાગુ નઈં પડે ત્યાં સુધી તો આપણને કેક કોઈક વાત નુ લા ગ અસર થતી પણ નથી આપણે સાચું માનતા પણ નથી બધી જ વાતમાં આપણે સાયન્ટિફ જોઈએ છે. હાલ લગીને ક્યાંય લાગ્યું નથી કે એલિયન હોઈ.
સાચી વાત છે જો તમને ભૂતકાળમાં જવાની તક મળે તો તમે ક્યાં જશો.
મને ભૂતકાળમાં ક્યાં ભૂતકાળમાં ક્યાં જવાનું તે ભવિષ્યમાં
ભૂતકાળમાં
અચ્છા હા તો ક્યાં જઈશ મેં મારા બાળપણમાં જ જઈશ કે મારું બાળપણ અમુક અ છે કે મારે ફરી જીવવું છે તો એજ બાળપણમાં જઈશ ને હું ફરી જીવીશ.
બરાબર છે
તમે?
મેં જો ભૂતકાળમાં જઉં તો મારે એક હોસ્ટેલ લાઈફ પાછી જીવી છે. તમે હોસ્ટેલમાં પાછી જઉ મારા જે ફ્રેન્ડસ હતા એ બધા ફ્રેન્ડસ દ્વારા મારે થોડોક વધારે સમય હજુ વ્યતીત કરવો હતો એ એવું કરી શકું મેં તો હું તમને કેવું લાગે કે પ્રાચીન મંદિરો માં હજુ પણ કઈક રહસયો છુપાયેલા હશે
હા મતલબ એ હોય જ અ મતલબ કે કંઈક ને કંઈક હોય છે ને આપે પ્રાચીન જો આપણી ઇતિહાસ કે આપણી સંસ્કૃતિ કઈ પણ જોવા જઈએ મતલબ કે હાલ જે આપણે જોઈએ છે તો બી ધર્મીની અંદર પણ આપણો જ ઇતિહાસ છે તો આપણા જ ઇતિહાસ ની અંદર તો હજી કે નો જ ઇતિહાસ છુપાયેલો હશે કે જે હજી આપણે જાણતા જ નથી. અને એ જાણવું જોઈએ અને મને તો તક મળે તો મેં તો એને જાણવા માટે બહુ જ ઉત્સાહિ છું કે હા કઈક ને કંઈક ના આવું જાણવા મળે હા અને અમુક જ્યાં આપડો પુરાઓ મળી જાય ત્યાં બસ આજ તો ત્યાં આગળ એ ઇતિહાસ ત્યાંને ત્યાં પૂરો કરીને એ કરવો છે કે ના બસ આ જ અમારો ઓ અમને આ જ અમાસ છે
તમે કીધું એ બરાબર છે કે હા એવા ઇતિહાસમાં પૂરાવા મળી જાય કે આજ અમારો ધર્મ છે ને એમ તેમ નહ સાચી વાત છે કે બધા મંદિરોમાં કઈ ને કઈ રહસ્ય છુપાયેલું જ હોય છે. કે આ મંદિર માં આપડે જે આપણને આ જોવા મળે નવું નવું જાણવા મળે કે આ મંદિરની પાછળ રહસ્ય હું હતું કે ગયા અ શું કેવાય આપડા આ મહારાના પ્રતાપ ને બધા એક કેમ એ મંદિરે છોડાવ્યા હતા કે સોમનાથ નુ મંદિર અમે કેટલી વાર તોળી તોડીને હમણાં ઉભું કર્યું છે મો નરેન્દ્ર કાકા એ હમણાં હમણાં. પછી રામ મંદિર ના રામ મંદિ ના પણ. કેટલા કેટલા વર્ષો પછી આજે રામ મંદિર ઊભું થયું છે મોડી કાકાના લીધે. એટલે એ પણ બહુ સારી બાબત છે કે મોદીજી ના લીધે આપડે આટલું બધું. જોઈ શકે છે ને આપણા મંદિરોને જીવતા જોઈ શકે.
તમે જે કીધું તે કે સોમનાથ મંદિર. અ નરેન્દ્ર મોદીજી એ નહી કર્યું હોય હા કે એમાં અત્યારે જે કઈ સુધારા વધારા છે. કે જેમ કે નકારે ડિજિટલ લાઈટિંગ કરવી અથવા તો ત્યાં મતલબ કે પ્રોજેક્ટની જે સુવિધ. છે અથવા ત્યાં જે કઈક થોડુંક છે. કે લાઈટિંગ પ્રોસેસ કેમાં બતાવે છે. કે એનો ઇતિહાસ શું મને તમે શું કહિ. હાલ જોવા જઈએ છે તો એની ન્યુઝમાં એજ બતાવે છે. કે અહલ્યાબાય જેમની સ્થાપના કરી ત્યાર પછી. કંઈક સુધારો નથી થયો બાકી એની બહારની પ્રોપર્ટીને લઈને બહુ સુધારા થયા છે. પણ મંદિર ને લઈને કોઈ સુધારો નહી થયો.
બરાબર છે તમને એક અજાણીની ડાયરી મળે તમે વાત. તો.
અંજાન વ્યક્તિની ડાયરી મળશે તો હા હું વાંચીશ કારણ કે. હું જાણવા માંગીશ કે એ શું લખે છે. અને જો અજાણ વ્યક્તિની ડાયરી મળે. તો કારણ કે ડાયરી એવી હોય છે કે જેમાં કોઈક વ્યક્તિ પોતાનું. પર્સનલ બધું જ લખ. હોય પણ જો એ ડાયરી ખોવાઈ જવાથી વ્યક્તિ દુઃખી પણ થાય. તો એ વ્યક્તિની ડાયરી વાંચીને હું વ્યક્તિને શોધવાનો પ્રયત્ન કરીશ. કારણ કે એને એ પોતાનું જે કઈ પણ છે એ ફરી પરત મળે. અને એના વિચારો બીજા પણ જાણી શકે.
બરાબર છે તમારી પ્રમાણે મને પણ એવું જ કે કોઈક મળે તો. પાછામાં હું જાય છે આપને એમ પણ પોતાની કટક બધાની વા લાઈફમાં ઇન્ટરેસ્ટ. મજા આવે. નવું નવું જાણવાવામાં માણસ નો રુચિ હોય કે આમાં અને પછી શું થશે અને પછી શું થશે. કોની ડાયરી હશે. ક્યાં મુક્યી હશે હૂ થ્યું હશે એવું બધું આપણને બધાશે એટલે મને પણ ગમશે. કે મને બુ ગમશે.
બોલો તો બીજો પ્રશ્ન તમે.
અ કીધું એ જ ક તો તમે ડાયરી ની જે વાત કરી એના પરથી હું કહું. કે તમને કઈક કોઈક એક્ટિવિટીમાં ઇન્ટરેસ્ટ ખરો. કે હું આ એક્ટિવિટી કરું કઈક. જેમ કરીને તમે ડાયરીને કીધું મને ડાયરી માં ઇન્ટરેસ્ટ છે. હું પણ ક્યારેક મારા વિચાર લખું છું હા ક્યારેક ગૂગલ પરથી અમુક વિચારના ટોપિક. શોધી લઉં છું પર મોટા ભાગે મેં મારા વિચારો લખતી હોઉં છું. મારી લાઈફમાં શું થયું ડેલી એ રૂટિન લખું છું. તો એ રીતના તમારી લાઈફમાં કોઈક તમે પણ આવું કઈક કરવા ઈચ્છતા હોય.
હા એટલે મેં ડાયરી તો નહીં લખતી. પણ મે જયારે હોસ્પિલમાં હતી જય્યારે મારી પાસે ફોન નતો. તારે મેં ડાયરી માં લખી હતી કમ્પ્યુટર પાસે મને ખબર પણ નથી કે માંડણ આવું છે પણ પછી. થી હમણાં મને ખહવો પડે કે મે ડ્રોઈંગ સારી કરી શકું. તો મારા વિચાર ને મને. ડ્રોઈંગમાં અનુકૂળ લાગો હોય ને તમે એવી ડ્રોઈંગ બનાવી શકુ કે મારા વિચે હું ડ્રોઈંગ રિજેક્ટ કરી શકું. પ્રગત કરી શકું.
એટલે એવું કરું એવું મને ગમે.
બરાબર છે.
હા તમે બોલો તો બીજું.
અ બસ બીજું તમને જંક ફૂડમાં સૌથી વધારે શું ભાવે છે?
મને જંક ફૂડમાં ભાવે છે મારા પપ્પાના હાથ નો નૂડલ્સ કે બધા ઓ ખાધેલા છે પણ મ પપ્પાના જેવા હાથ ટેસ્ટ નુડલ્સ સ મને કશું ભાવતું નહી ને એક અમારે અહીંયા એક ગામ છે ત્યાંનું મંચુરિયન એટલે કેવું કે અમુક અમુક જગ્યા ની વસ્તુ અમુક અમુક જ ભાવે. કે બધી જગ્યાએ સારું ના મળે એવું કેવાય ને એટલે ત્યાંનું મને મંચુરિયન બહુ ભાવે. સૌથી વધારે મને આવું ભાવે એ નુડલ્સ મન્ચુરીયન વધારે ભાવે.
ને પાણીપુરી તમારી ફેવરેટ પણ કેવી કે પાણી પુરી એકદમ કડક હોવી જોઈએ ને એકદમ તીખી તીખી હોય ને જે જયપુરી મને જયપુર ની પાણીપુરી એ ટેસ્ટ હજુ સુધી મોમાં છે અને મને એવી પાણીપુરી ખાવી છે હજુ પણ એક કસે ખાવા નહીં મળે
તો એવું છે તમને હું ભાવે?
હા મને પણ પાણીપુરી ભાવે અને પાણીપુરી ભાવવાનું પણ કારણ અલગ અલગ રીઝન હોય. કે મેં પેલા ખાધી એવું ને પછી ક્યારેક કોઈકની સાથે ખાવા જઈએ તો એની સાથેનો અનુભવ એકદમ અલગ કે કોઈક ફ્રેન્ડ સાથે જઈએ તો આપડે જાતે જ ખઈએકે પણ કોઈક કઈક ખવડાવેલી હોય તો એઈ અલગ અનુભવ તો એવો પણ સીન એક વાત થાય એવું ઈચ્છું છું. એના માટે પણ પાણીપુરી પણ એવું થાય કે ક્યારેક એનાથી મન ના ભરાવવું જોઈએ હંમેશા ખાવાની ઈચ્છા જોઈએ કે ના આજે નહી તો કાલે એ મળશે એવી ઈચ્છા બી થાય. અમુક ને હોય છે કે આ બધા વસ્તુ ખાવાથી મન ભરાઈ જાય પણ પાણીપુરી થી મારું ક્યારેય ન ભરાય ને એવું ઈચ્છું અને બીજુ જંક ફૂડમાં જોવા જઈએ તો મને ચાાઈનીઝ માં બધું જ ભાવે અને પંજાબી માં ઓછુ પણ ચાઇનીઝ બધું જ ચાઇનીઝ માં હું કઈ ખાવાનું નહી છોડતી.
બરાબર છે તમે કોઈ દિવસે એવું વસ્તુ ચાખેલું છે જેમાં તમે સાડન મતલબ કે તમારે એવુ રાખ્યું હોય કે અજાની વસ્તુ ચાખવાનું તમે શું ચાખો નવી વસ્તુ? એવુ મન છે તમને કે આવું ચાખવું છે પણ ચાખ્યુ નહીં ખાવામાં?
ખાવામાં તો એમ તો મે મોટાભાગે બધું ખાધેલુ જ છે. પણ નવી વેરાયટીમાં જો કઈક હોય તો મતલબ કે અત્યાર સુધી જો મે જેટલા પિઝ્ઝા ખાધા છે એની સિવાયના કોઈ નવી મતલબ કે ટેસ્ટીમાં કઈક અલગ કઈક બનાવે પિઝ્ઝા અને ખવડાવે તો એ અને બીજુ અમુક છે જંક ફૂડ કે કદાચ બહારના દેશોમાં જોઈએ ને એ બધુ. મતલબ કે એમાં જોતા હોય તો એમાં થાય કે આ લોકો શું ખાય છે? મારે ખાવું એમાં જે નોન વેજ ખાય છે એની સિવાયનું જે કઈ પણ વેજ હોય એ ખાવાની ઈચ્છા થાય કે આવુ વેજ હું પણ ખઉં. આઈસક્રીમ હોય તો એવી આઈસ્ક્રીમ અહિયાં પણ મળે એવી આઈસક્રીમ હોય. તો એવી ઇચ્છા છે.
હા મને પણ એવુ છે કે એક હોટડોગ ખાવા છે જે મે કોઈ દિવસ ખાધો નહી. ખાલી રીલ્સમાં જ જોયલો છે કે નિ ક્રિસ્પી એનું હોય છે અંદરથી એકદમ ચીઝ વાળુ નીકળે છે એટલે એવું ઘરે બનાવી શકાય પણ મને આવડતું નહી પણ મારા એક દીદી છે તેમને હું કહીશ કે બનાવી આપજો પણ એવું છે તમે કોને એમ કોઈ દીદી ને મનાવવા હોય કે બનાવી આપો ખાવા તો કેવી રીતે મનાવો?
આ એવું તો મને ખબર નથી કારણ કે હું એવી વ્યક્તિ છુ કે શીખવા માટે કોઈને મનાતી જ નથી. અને મે એવી જ આશા રાખુ કે કોઈક આપડને પણ ન મનાવે ખાવા બનાવવા માટે કે જેથી કરીને આપડે મહેનત કરીવી પડે બીજા કઈ જાય.
શુ શુ?
મતલબ કે એટલે મતલબ એવી જ છુ. એ હું કોઈકને મનાવતી જ નથી એટલે મને કોઈકને મનાવતા આવડતું નથી અત્યાર સુધી મારી બેન જ નથી કે મે એને ક્યારેક મારી વાત માને એવુ કરવા કહયુ હોય. અને ખાવાની વાતને લઈને તો ક્યારે કારણ કે જે પસંદ આવે તે જાતે જ બનાવો કુક કરી શકો છો એટલા માટે ક્યારેય નહીં.
એટલે તમે કોઈને કોજ નહીં કે મને બનાવી આપે એવું છે?
હા એ તો મતલબ કે એવુ ખરું કે મને આ બનાવી આપ એમાં મારી બેન છે નાની હું એને જયારે પણ મારે કઈક પ્રોબ્લેમ હોય તો એને કહું તો મને તરત બનાવી આપે ક્યારેક હું એનું ના બનાવ કારણ કે આઈ એમ કામ પડે ત્યારે યાદ કરીએ.
એવું ના કરવું જોઈએ મારા ખ્યાલ તમારે તમારે તમારે જો તમારે બેન બનાવી આપતી હોય નાની તમારે પણ એમને બનાવી આપતી જોએ કે ના
હા પણ હા પણ હા પણ એના સપના અમુક એવા એટલા મોટા હોય કે હજી તો મેચ ખુદ ટાય મને કેવું છે કે હું કોઈક વસ્તુનું ટ્રાય કરું ને ટેસ્ટ કે હાનો ટેસ્ટ આવો છે. તો એવો ટેસ્ટ બનાવી શકું પણ જો મેં એજ મે ખુ ટ્રાય કર્યો હોય તો એને એવો ટેસ્ટ બનાવી ને કેમને આપો જેમ કરી માનો કે આપડણે કોઈક હોટલમાં પનીરનું શાક અઠવાડિયું કોઈ પણ શાક ખાધું છે. તો એનો ટેસ્ટ મારા મોમાં છે તો એજ રીતનું ટેસ્ટ ખાવા મારા ઘરમાં બનાવીને ખવડાવું ને એવો જ હોટલ જેવો જ સ્વાદ હું આપું તો મારો ઇન્ટરેસ્ટ એવો જ કે હું જેવું ટેસ્ટ કરું છું ને એવું ટેસ્ટ સામે ખવડાવું
બરાબર છે આપડી મિનિટ પતી ગઈ તો આપડે મૂકીએ કોલ હવે
હા હા.